જો.
મજામાં તમે કેમ છો?
બસ કઈ નઈ આ બેઠી હતી ચાલે છે.
હને શું કે છે આજ કલ નું શું કેછ. છે ગરમી
ગરમી તો બહુ જ છે જોઓ ને આજકાલ તો આ ગરમી તો છોડો આજકાલ આ જો પ્રદુષણની સમસ્યા કેટલી વધી રહી છે જો ને હવા પાણી અને અવાજ ન પ્રદુષણ માણસોના સ્વાસ્થ્ય પર કેટલી ખરાવ અસર કરતી હોય છે નહી. મને તો હવે. આ ફેક્ટરી નો જે ધુમાડો નીકળે છે ને અમારું ભાઈ નું રેવાનું થોડું આ ફેક્ટરી ના આજુબાજુ છે તો બહુ જ સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ ચાલ
ના ના સાવ સાચી વાત કરી લ પોલ્યુશન પ્રદૂષણ આપ આપણા સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. ઉધા તમે અત્યારે ઘરની આજુબાજુ તમે જાશો તો તમે જોવા મળશે તમે નવા નવા ફ્લેટમાં રેવા જાશો તો તમને ફ્લેટમાં નીચે ગાર્ડન જોવા મળશે. ઝાડવા બધા ઉગાડેલા જોવા મળશે. એ જાડવામાં જે કસ નહી હોય જે આપડા પેલાના જમાનામાં જે આપડા ટેનામેટ મકાનમાં જે લીમડો પીપળો જે ઝાડ ની હવા આવતી હતી એ હવા તમને અત્યારે ફ્લેટ માં ઉગાેલા ઝાડમાં થી નહી મળે શું કેવું તમારું
ખરેખર સાન ની આ વાત તમારી બરોબર છે. આ ઝડ થી મોટી મોટી આપણા શહેરોમાં જોઓ ને આ મોટી મોટી ઈમારતો ઉભી થઈ ગઈ છે તો હવે તો આવા ઝાડકા ક્યાં દેખાવા મળે છે આપણને એના કારણે જ હવે પ્રદુષણ બહુ જ વધ ધી રહ્યું છે. ખાસ કરી ના રોમાં જારે વાહનોના ધુમાડાથી હવામાં જે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે ને એ ખુબજ અ હાની કાર થઈ રહ્યું છે અને આ જો ને જગા-જગા પર ફેક્ટરીઓ ઉભી થઈ ગઈ છે. તો ફેક્ટરીઓમાં નીકળતો ધુમાડો. પણ પર્યાવરણ.. પર્યાવરણ ને કેટલું નુકસાન પહોંચાડે છે.
બીજું તોથી પ્રદુષણ વધવાને કારણે કેટલા રોગો નોતરી શકે છે તમારે સ્વસ્થ સંબંધી જેમ કે તમે અસ્તથમાં થાય છે તમને દમની. પ્રોબ્લેમ થાય છે, શ્વાસ લેવાની તકલીફ થાય છે અમુક લોકોને ધુમાડા ની એલર્જી હોય છે અમુક લોકોને આ તાજી હવા મલતી નથી એ બધા આ બધું સેના માટે થાય છે કે તમને શુદ્ધ હવા મતી નથી શુદ્ધ હવા આવી ક્યાંથી કે તમારા ઘરની આજુબાજુ જાડવા ઉ ગેલા હોય એની હવાથી તમારું હૃદય સ્વસ્થ રે છે એને હવાથી તમારું માઈન્ડ મગજ સ્વસ્થ રે છે તો તમારું શરીર સ્વસ્થ રે છે બાકી તમે અત્યારે આ આજકલના આર્ટિફિશિયલ ઝાડ ઉગાડીને રાખો તો તમારો શું ફાયદો, અત્યારે તમને ગાર્ડન જોવા મળે છે એ ગાર્ડનમાં ખાલી નામના જ ઝાડવા ઉગાડેલા હોય છે ભાઈ ઝાડવા મોટા થાય છે, જરાય મો ટા નથ થાતા, એ ખાલી સો પીસ મા તેજ રાખેલા હોય છે, એના કારણે જો તમે વિચારો તમને શુદ્ધ હવા મળતી નથી તમને એમ થાય કે અમારી ચારે બાજુ ગ્રીનહરી છે જાડવા ઉગેલા છે અમે બેઠા છીએ જાડવાથી તમને શુદ્ધ હવા મલતી નથી એ ખાલી શોભા માટે જ રાખવામાં આયા છે, બીજું એક્ઝામ્પલ કે તમે ક્યાંય બારે જાઓ છો એક્ટિવા લઇન જાઓ છો, ક બાઈક લઈન જાાવો છો, ક સાઇકલ લઈને જાાવો છો, કે રિક્ષામાં જાાવ છો એ જયારે તમને ટ્રાફિક સિગ્નલ આવે છે એ ટ્રા ફિક સિગ્નલમાં પિસ્તાલીસ સેકન્ડનો જે ટ્રાફિક સિગ્નલ હોય છે એમાંથી પિસ્તાલીસ મિનિટમાંઈ તમે ઉભા રહ્યો છો પિસ્તાલીસ મિનિટમાં તમારી આજુબાજુ કેટલા વાહન હોય છે અને વાહન માંથી કેટલો ધુવાડો નીકળે છે તમે યાદ કરવું નોટ કરજો એ ધુંવાડાથી તમે શ્વાસ લ્યો છો એ શ્વાસમાં અંદર કેટલી તકલીફ થાય છે તમને શ્વાસ લેવાની તકલીફ થાય, દમ થાય, અસ્થમાં થાય, એવી બીમારીઓ નોતરી શકે છે એટલે તમે આ પોલ્યુશન દિવસે દિવસ જો વધ્યું તો માનુસ શરીરમાં જે પ્રો અને જે અ સકારાત્મક શક્તિ જોય છે એ સકારાત્મક શક્તિ એને મળવાની જ નથી એ દિવસા દિવસ નબળો જ થાતો જાશે એટલે જ કે છે ને કે તમે બને ત્યાં સુધી પોલ્યુશનને અટકાવો, પ્રદૂષણને અટકાવો એના માટે જ ઘરની આજુબાજુ જાળવા વાવો બને ત્યાં સુધી શુદ્ધ હવા લ્યો અને જ્યાં આજુબાજુ જ્યાં કચરાઓ ફેલાય છે, આવું ધુંવાડાઓ નીકળે છે, આ ફેક્ટરીઓના ધુંવાડાતો એ બહુ સૌથી ખરાબમાં ખરાબ હોય તો એ ફેક્ટરીના ધુંવાડા છે. એનાથી ઝેરી તત્વો ફેલાય છે અને ઝેરી તત્વો આપણા શ્વાસમાં જાય છે. એના કારણે આપણા પેટ સંબંધીત સમસ્યાઓ થાય છે તમને પેટમાં દુખાવો થઈ જાય છે, આંતરડામાં સોજો આવી જાય છે, પેશાબમાં રસી થઈ જાય છે, એવી કેટલી બીમારીઓ તમને થઈ જાય છે.
તમારે અવાજ નથી આવતો.
હલો બધા યો, હેલો હા હા કવ છું કે તમે ખરી વાત કીધી હા તમે ખરી વાત કી કે આવાજ નો પ્રદુષણ તો દિવસે દિવસે વધી રહ્યો છે, આ જુઓ ને વાહનો નો હોરન, છે લાઉડ સ્પીકર છે, ફટાકડાઓ નો અવાજ છે, તેથી લોકો કેટલા પરેશાન થઈ ગયા છે, અને તમે જોયું હશે કે એ જે પાણી નું પ્રદુષણ છે એ એક ગંભીર સમસ્યા છે. નદીઓ, અને તળાવોમાં કેટલું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તમે જોજો ફેક્ટરીઓના કેટલા બધા ગંદા પાણી આપણી નદીઓમાં છોડવામાં આવે છે. એના કારણે જળજતરા સુ એના પ પ્રાણીઓમાં પણ કેટલું નુકસાન થાય છે અને લોકોને પણ અનેક બીમારીઓ થઈ શકે છે એના કારણે. તો આપણેે આ બધું પણ અ રોકવું જોઈએ અને પ્રદુષણ નો ઘટાડો કરવો જોઈએ. નહી અને તમે કીધું છે એમ કે વધુમાં વધુ વૃક્ષો વાવો અ નઈ નથી થતું તો આપડે આપડો પ્રયાસ કરવો જોઈએ કે આપણે વધુમાં વધુ વૃક્ષ વૃક્ષો વાવીએ વૃક્ષોથી શું હવા પણ શુદ્ધ થઈ જાય ને એ
હા હા સાચી વાત છે અને જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. વરસાદ આવશે તો જ્યાં ધુવાણાઓ પ્રદુષણ ફેલાય છે એ બધું દૂર દૂર સુધી જશે એટલા મને એટલામાં ફેલાશે નહી ને દૂર દૂર સુધી જશે તો તમને શુદ્ધ હવા મળશે તમે ઘરની આજુબાજુ તમે ફ્લેટમાં રહો છો એ ફ્લેટમાં તમને રેવાથી કઈ ફાયદો ખરો તમે ફ્લેટમાં એ અંદર ચાર રૂમ ની અંદર જ રહ્યો છો તમે બારે તમારી ને ભગવાનને જે કુદરતી જે જાડવાઓની આપત્તિ આપી છે બધી સુવિધાઓ આપે છે તમે એ સુવિધા તમે ભોગવી ના શકો પ્રથમે જો તમે એકલા રેતા હોય બારે ટુર્નામેન્ટમાં.. તો તો તમે આરામથી તમારા નાનકડા એવા આંગણા માં ચાર પેચ કે દસ બાર કુંડા લગાવીને કુદરતી હવા લઈ શકો છો તમે તમે તમારા ઘરમાં જ ગાર્ડન બનાવીને અ બગીચો બનાવીને શુદ્ધ હવા મેળવી શકો છો એના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી અને આજકાલ તો જમાનો કેવો થઈ ગયો છે બિલ્ડિંગો દિવસો દિવસ વધતી જ જાય છે દસ માળની હોય બાર માળની હોય પચીસ માળની હોય ગમે તે બિલ્ડિંગ હોય એની આજુબાજુ તમને એવા જાડવા ક્યાંય જોવા નહી મળે કે જેમાં તમને શુદ્ધ હવા મળે જેમ કે પીપળો છે લીમડો જે આપણને ઓક્સિજન આપે છે એ સાચું ઓક્સિજન આપે છે અને આજકાલના બિલ્ડરો બી એવા ઝાડવા ઉગાડતા નથી પોતાની સોસાયટીમાં કે જેનાથી તમને શુદ્ધ થવા મળે ખાલી આર્ટિફિશિયલ શોભાવ માટે ઝાડવા રાખે દેખાવ તો એવો સરસ આવે કે આ હા શું ઝાડ છે પણ એનું કાઈ આપણને ફાયદો ન થાય એની બાજુ માં બેસવાથી આપણને શુદ્ધ ઓક્સિજન મળી શકતું નથી
બીજી વાત તમારી ખરી છે કે આપણે આર્ટિફિશયલ વૃક્ષોસો ઘણા જોવા મળે છે તો આ છે ને આ તો છે જ પણ આપણે છે ને કે પ્લાસ્ટિક ના બદલે છે ને કપડાની થેલીનો અથવા એનો ઉપયોગ કરવો જોઈએ નહી કે પ્લાસ્ટિક નો ઉપયોગ પણ આપણે ઓછામાં ઓછો કરવો જોઈએ એનાથી કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ વસ્તુઓ એટલે શું કે આવા લાવવા માટે અને જાહેર સ્થળોમાં પણ છે ને આપણે કચરો નઈ ફેક જોઈએ તેથી પણ પ્રદુષણ નુ એક કારણ એ બને છે ને કચરાથી પણ અને દરેક વ્યક્તિ એ છે ને સ્વચ્છતા જાળવ જોઈએ અને કચરો યોગ્ય યોગ્ય જગાએ યોગ્ય જગાએ જ નાખવો જોઈએ અને હવે તો જોવો ને તમે આ ઇલેક્ટ્રોનિક વાહનોનો પણ કેટલા માર્કેટમાં આવી ગયા છે તો આપણે એનો પણ ઉપયોગ કરવો જોઈએ હવે એનો ઉપયોગ તો વધી રહ્યો છે બરાબર કે નહી તેનાથી હવાનું પ્રદુષણ પણ ઓછું થાય છે
હા સાચી વાત જો તમે અત્યારે ટ્રાફિક સિગ્નલમાં ક્યાંય જાશો તમે છોકરાઓને બાઈકમાં લઈને જાશો તો તમે ટ્રાફિક સિગ્નલ એ વીસ સેકન્ડ નો આવતો હશે તે વીસ સેકન્ડમાં એ વીસ જણાના આજુ બાાજુ તમે ગણી લો તો ત્રીસ વાહન તો હશે ને એ ત્રીસ વાહન માંથી જે ધુમાડો અને જે હોરન વાગે એના આપણા બાજુમાં નાનું છોકરું બેઠું હોય તો એના પર કેટલી ખરાબ અસર થાય, એના કાન એમા એના નાના નાના પડદાઓ ઉપર ભી જયારે છોકરાને શું ખબર પડે કેટલું હોરન રાખે તે છોકરાઓ કાન ઉપર હાથ રાખીદે, ધુમાડા નીકળતા હોય છે આમ નાક ઉપર હાથ રાખી દે છે ઈ છોકરાઓને ખબર પડે છે કે આ કેટલું કેટલો ધુમાડો આપણા શરીર માટે હાનિકારક છે
હાનિકારક છે સાચું કીધું અને આપણે પણ છે ને આવી રીતે આપણે સિગ્નલ પર આપણે ઉભા હોય ને તો બનતી કોશિશ આપણે આપડી ગાડી બંધ કરી દેવી જોઈએ જે ધુમાડા નહી બહાર નીકળે આપ એને પેટ્રોલ નું પણ બચત થાય બંને સે જે સારું થાય ને તો દરેક વ્યક્તિ છે ને પોતાની જ જવાબદારીઓને સમજશે ને, તો પ્રદુષણ પણ ઘટશે અને એનું સારી અસર પણ થશે.
સાચી વાત મનુષ્યથી બેન એક મનુષ્ય થી કે એક માણસ થી કે એક દેશથી આપડો આખો દેશ છે, એ બધા માટે બધા સાથ સહમત જોઈએ તો આપણા દેશમાંથી આ બધું પ્રદુષણ કે જે બધી અત્યારે ઘટનાઓ ઘટી રહી છે, એ બધું દૂર થશે એના માટે માણસે સમજવું પડે, ભોગ દેવો પડે અને બલિદાન ભી દેવું પડે ત્યારે આપણો દેશ ઊંચો આવે છે તમાર ત્યાં વિદેશ જો જો તમને વિદેશમાં આટલું બધું પ્રદૂષણ ક્યાંય જોવા નહી મળે, જે જોવા મળસે આપણા આજુબાજુમાં જોવા મળશે, ફેલાવે કોણ છે આપણા જ માણસો કોણ બગાડે છે બધું?
તમારી આ વાત આ વાત થી હું હડરેડ પર્સેન્ટ તમારી આ વાત સાચી છે. વિદેશોમાં જોઈએ કેટલા સરસ રોડ હોય છે, એમના એકદમ સ્વચ્છ વધુ હોય છે કારણ કે ત્યાંના નાગરી નાગરિક એકદમ જાગૃત છે આપણા નાગરિકો કરતા તો, એ થોડુંક જોવાલાયક છે ત્યાંનું તો આપણે દરેક વ્યક્તિ મેં તમને કીધું. જેમકે આ પોતાની જવાબદારી સમજવી જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, સ્વચ્છતા નો અભિયાન દ્વારા સારી જાગૃતિ ફેલાવવી જોઈએ. અને આપણા બાળકોને પણ પર્યાવરણ વિશે જાગૃત બનાવવો જોઈએ, તેથી આપને સૌને છે ને અ શુદ્ધ હવા મળે અને પ્રદુષણ ઘટાડવામાં પ્રયત્ન આપણને કરવો જ જોઈએ. આપણેે નાની નાની ટેવો અપનાવીએ તો આપણા મોટા મોટા ફાયદાઓ અને ફેર ફેલાવી શકે.
હા શુદ્ધ હવા મેળવવા માટે આપણે ભલે આપણે ગાર્ડનમાં ટેનામેન્ટમાં રહી, પણ આપે જો ફ્લેટમાં રેતા હોય તો ફ્લેટમાં આપણા ઘરમાં બાલ પણ એ તો આપી છે તે બાલ્કનીમાં આપણે આરામથી આઠ દસ કુંડા મૂકીને આપણે ભી થોડો ટાઈમ સાંજે ફ્રી થઈ ભઈ ફ્રી ટાઈમમાં આપણે આપણે નાનક આપણે બાલ્કનીમાં બેસી તોય, ઝાડવા જે આપડે ઉગાડ્યા જેમ કે તુલસી છે, નાના નાના બાર મા ના છોળ છે, વિછી વેલ છે. સન્ સૂરજ મુ નું ઝાડ છે કે બીજા તમે રાત રાણી લાવ કોઈ બી ફ ફૂલ ના આ નાનાકડા ઝડવા ઉગાડો તમે તો એનાથી તમને પાંચ ટકા તો શુદધ હવા મલ છે ને એ શુદ્ધ હોવાથી બી તમારોું સરસ માઈન્ડ રહેશે મગજ ફ્રેશ રહેશે તમારું, અને તમને કોઈ બી બીમારી નહી, આવી શકે એ શાંત વાતાવરણ બેસો ને તો ઠંડી હવા ફીલ થશે તમે અત્યારે આજકાલ ભારે નીકળો. શો તો તમને ઠંડી હવા. નામની જોવા.
હ.
હવા, નહી મળે ક્યાંથી મળે હવા શુદ્ધ હવા
હા, સાચી વાત. કીધી તમે આ તો ખરી તો આપડે પણ છે ને આપણા આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ પર્યાવરણને નુકસાન ન, થાય એવું કામ નહી કરવું જોઈએ. અને બનતી કોશિશ વૃક્ષારોપણ કરો અને તમે પણ. હ આમાં પ્રયાસ. ોટ પ્યા
તમે ભી કરશો બને ત્યાં સુધી આપણા ઘરની શુદ્ધ હવા મેળવવા માટે આપણે આપણા ઘરની આજુબાજુમાં ઝડવા વાવાનો પ્રયાસ કરવાનો કે જેનાથી આપણને શુદ્ધ હવા મળે, અને આપણું જીવન સ્વસ્થ રહેે સારું ચાલ, આવજો ભલે.
હ